હ
હલો મજામાં તમે કેમ છો
તું પણ મજામાં છું
આજ આપને શેડ લાગવાના ફાયદા આ વિષય પર ચર્ચા કરીશું આજ કલ ના નાના ઘર હોય છે કે મોટ ટા બંગલા દુકાન હોય કે ફેક્ટરી ઘણી જગ્યા આ શેડ જોવા મળે છે તમને શું માનો છો આટલા બધા લોકો છેેડ કેમ લગાડે છે
બલો આ ખૂબ સારા પ્રશ્નો છે શેર લગાડવા થી ઘણા ફાયદા થાય છે સાઉથ થી પહેલો ફાયદો એ છે કે તડખો થી બચાવો થાય છે. ગુજરાતમાં ઘણી વાર ખૂબ ગરમી પડે છે. તો એવામાં શેડ હોય અ તો લોકોનો લોકોને છાયો મળે છે. ને અને આરામ રહે છે.
હા ઉનાળામાં ઘરની બહાર ઉભા હોવું મુશ્કેલ બની જાય છે. પણ શેડ હોય તો આરામથી ઉભા રહી શકાય.
હા અને બિલકુલ ઘરની આગે આગે શેડ હોય તો ઘરમાં પણ ગરમી ઓછી. આવે છે અને એ એટલે પંખા અને એ. સી ઓછો ચાાલાડવા. પડે છે અને આ આથીજજ વીજળીની બચત થાય છે.
આજકાલ વીજળીના બિલ ઘણાં વધી ગયા છે એટલે આ બચત ખુબ જરૂરી છે.
હ સાચી વાત છે. એકદમ સાચું બોલ્યા તમે વાહન માટે પણ શેડ ઘણું જરૂરી છે, ને મોટર સાઇકલ કે કાર ને તડકો અને વરસાદથી બચવા બચાવી શકે છે ને વાહનનો રંગ લાંબ લાંબ સમય સુકી સુધી સારો રહે છે.
મને લાગુ છે કે દુકાન માટે પણ શેળ ઘણું ઉપયોગી છે.
દુકાન માટે પણ શેડ ઘણો ઉપયોગી છે. એકદમ બરાબર સાચું બોલ્યા તમે કારણ દુકાનની બહાર શેડ હોય તો ગ્રાહક આરામથી ઉભા રહી શકે ને વરસાદ આવે તો પણ ખરીદારી બંધ થતી નથી અને આથી ધંધો વધે વધે છે.
શાળામાં પણ શેડો હોવા જોઈએ અરે વિશેષમાં બાળકોને છાયામાં રમવા અને બેસવા મળે
અ હા હોસ્પિટલ બસ સ્ટેન્ડ મંદિર અને બજારમાં પણ શેડ હોવાથી લોકોને ઘણી સુવિધા મળે છે ને
છેડ છેડતી ધૂળ પણ ઓછી આવે છે ને
હ શહેરથી ધૂપ પણ ઓછી આવે છે કારણ ધૂપ તડકો અને વરસાદ થી રક્ષણ મળે છે. ઘરની બહાર રાખેલી વસ્તુઓ પણ સુરક્ષિત રહે છે ને
હ આજકાલ સોરાળ શે શેડ વિશેષન પણ ઘણું સંભાળો મળે છે.
હા બિલકુલ એકદમ અ સોલર શેડ છાયો એ પણ આપે છે અને સૂરજની ઉર્જાથી વિજળી પણ બનાવે છે. છે અને આ પર્યાવરણ માટે પણ સારું છે.
શેર લગાડતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ.
શેર લગાડતાના એવું ધ્યાન રાખવું જોઈએ કે મજબૂત સામાન પસંદ કરવું અને યોગ્ય માપ રાખવું અને સારી રીતે ફિટિંગ કરવુ અને સમયાતરે સાફ સફાઈ અને દેખભાલ પણ કરવી જોઈએ.
શેર લગવાડાનો ખર્ચ નથી પણ ભવિષ્યમાં ઉપયોગ રોકાણ છે.
હા બિલકુલ સાચું આરામ સુરક્ષા વીજળીની બચત વાહનનું રક્ષણ ગ્રાહકની સુવિધા અને પર્યાવરણની કાળજી આ બધા ફાયદા એક જ સાથે મળે છે ને
આજની ચર્ચાથી ઘણી સારી માહિતી મળી મળી હવે હું પણ મારા ઘર છેેડ માટે લગવાડાનો.
હા અને શેર લગાડે છે તો ગ્રાહકને પણ તડકો વગેરે નથી. નથી લાવતો છાવ વગેરે લાગે છે. એના માટે શેડ જો ઘરના બાહેર. તેવા દુકાનની બહાર આ જરૂરી છે કરવાની.
હા અને સ્કૂલ માટે બી બાળકો. છોટા છોટા બાળકો જેવા રમવા આવે ત્યારે તડકામાંથી સુરક્ષા મળે અને ચક્કર બક્કર બી ના આવે.
હા અને શહેર રહે તો નાના નાના બાલક અ સાંજની વખ વખત મદનની વખત રમતા રવે રહે છે.
હા બાલકોને કે એવા કાઈ ત્રાસ નથી થવા.
હા અને કેમ છે ચક્કર વગેરે પણ નથી આવતા અને આવડાનું જે તાપમાન છે. એન એનામાં તો કોઈ ઊભું પણ નહીં રહી શકતું ને એટલા માટે શેરની ખૂબ જરૂરત છે.
હા એટલા માટે જ તમને કોલ કર્યો છે કે શેરમાં શું વિચાર કરો તમે?
અ હું તો એવું વીચ વિચાર કરું કે ભઠ્ઠાના ઘરના બહાર અ શેડ જોઈએ. દુકાનથી દુકાનના, બેંકના, અપના બસ સ્ટેન્ડના, ભઠ્ઠાના અ હોસ સ્પિટલના આ બધાના બહાર શેડ જોઈએ કારન છાવ વગ ગરે લાગશે ગ્રાહકોને કે એવા ઘરના લોકોને. આપના વાહનને પન સુરક્ષા થાય ને એના
અને વાહનનો કલર ભી ના જાય, ન તો વાહનના કલર બટા ધોળા પડી જાય.
એ હહ એ વાન જેવી લાવ છે ને એવો એવો જ કલર વગેરે રહે છે. તેવી જ ગાડી વગર વાહન વગેર એ જેવી મેલે છે તેવી જ રહે છે. એના માટે ન તો તડકાનો કલર બઠો ઉડી જાય છે એ બધા હહ ઘના કારનો છે એના માટે તો એની કરતાં શેડ બહુ જરૂરી છે.
એટ એટલા માટે શેડ બનવાનાનો વિચાર ચાલે છે પણ કોઈ બનાવે? કોઈ નથી બનાવે.
અ હહ બ એ ઘના લોકોએ શેડ બનાવું જોઈએ કારન ગ શેડ બનાવાથી. ક બહુ ફાયદા હોય છે. પન બાકી લોકો કેમ છે પૈસા વધારે જ છે એના માટ ટે નથી બનાવતા પન એ બનાવું જોઈએ. બે પૈસા વધારે જોય એ ચાલે હહ એના.
કરે છે.
હા એ પન છે અને આપના આપના. ઘ ઘરના માટે હારું છે અ વ ધા ધો આપની જે તડકો વગેરે પડે છે તો ઈનો આવું તાપ માન પન નથી લાગતું શેડ જો રહે છે તો.
હા અને ત્યા શેડમાં જો પાણીની વ્યવસ્થા જા થઈ જાય તો કાઈ નથી પ્રોબ્લમ.
હહ અને પાની વગર છ પાની વગ પાની વગેરે પન રહે છે અ આવે છે ત્યારે પન ગાડી વગ ગેરે વાહન વગેરે ગીલા નથી થત તા એ પન અ અ સારું છે ઘરમાં પન પાની નથ થી આવતું.
હા નહીં જે મારે પાણી આયતા મેં વાહનના ઇન્જિનમાં બી પાણીને ભરા. પાની ભરાય તો ખરાબ થઈ જાય તેવા જે શેડો લગાડવાથી થઈ તે નથી થવ
તેના માટે પન હા સારું છે શેડ કરવાનું. અને શેતકરી લોકોને તો બહુ સારું છે કારણ શેડ કરેલું રહેે તો ત્યાં તમને. કપાસ વગેરે પણ શેતીનો માલ વગેરે પણ રાખ.
ટ્રેક્ટર ટ્રેક્ટર વગેરા બી કઉં ત્યા મુકતા હય શેડમાં સુરક્ષિત જગા થઈ
માલ વગેરે જે શેતી કરનારા લોકોને માલ વગ કરે જે આવે છે તે પન અ રાખતા આવે છે. બાકી લોકો કેમ છે શેર વગ વગર એનાથી કરેલું રહે તો બઠું ભૂલી અ પા વરસાદ વગેરે આવે તો ગીલું હમ એ એના માટે જરૂરી છે છે શતકરી જેની જે શેતકરી હોય ને એને તો બઉ જરૂરી છે
બજ અનેડાસ માટે બી સારો ધરડા લોકો મસ્ત બટી જાય ઝુલો વગેરે લગાડીને
કઈવીી કો એ માટે બઉુ જરૂરી છે શેડ
અને આપણા ઘરમાં પણ ઊની ધાપ નથી આવતી ઘર ઠંડુ રહે છે તાપમાન
વર્સાન મા પાણી ઘરના ના ઘશે
હા પાણી પણ નથી લાગતો ઘરમાં આવતું પણ નથી અને વરસાદ ના તો પાણી આપણા ભીતળમાં જ જીવે છે ને એના માટે એ પણ નથી થતું એના માટે શેડ જરૂરી છે ખ કરવા જોઈએ પણ બધા લોકો એ કરવા જોઈએ પણ એ કોઈ બાકી લોકો કરે છે વાત લોકો નથી કરતા
તેજ વાત છેી
હા અને પાણી પણ નથી ઓળકતું એનાથી શેરજો કરે હોય
અણગ શેડ કણ અંતર નાના ના મોટાયેડા લોકો ને પણ ત્રાસ નથી થાય સ તો સારું છે
હા અને સંધાયકાળની વખત પણ ખૂબ તડકો લાગે છે એના માટે પણ બહુ જરૂરી છે સેલ્ડ કરેલો રહેે તો કોઈ પાંચ દસ મિંટ પણ બઠી રહ્યો છે નહી તો આજ હા આજકાલના તાપમાન તો એટલો હોય તો ચોવીસ પંચવીસ ડિગ્રી સેલ્સિયસ નું તાપમાન હોય તો કોઈ ના બટું બહાર પણ નથી ફલતું તો એના માટે શેડ જો હોય તો કેમ છે બચી પણ શકે છે ભયા ના લોકો
શેડમાં આપને ગેમ બી રમતા આવે પોર ન મનોરંજન થઈ જ આવે
હા નાના પ પોર્યા ને પણ ગેમ વગેરે રમતા આવે છે બસતા આવે છે તેમને પણ અ રોગ વગેરે નથી થતા એના માટે
હા રોગ ન નથી ત થ હતા અને દવાખાનામાં શેડલા કાઢ છે જ જો બિચારા ધૂરના પેશન્ટ આવે તેમને બી આંસુ મળી જ ઠંડાઓ લાગી જાય
હા અને ભાર ઊભું રહેવાને પણ છાવ વગેરે મળી જાય
તેમના વાના પણ અ છાાવમાં ક મેળતા આવે છે હમ ને તો આ ચોવીસ પંચવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ન તો ભાના કપથા એમ એકદમ હા અને સ્ટ પણ થવાની શક્યતા રહે છે એના હમ હા અને એનાથી સ્પોર્ટ વગેરે પણ થાય કે અ ખુબ ગરમ હોય છે અને પણ બાઈક ચલાવતા હોય અને ઇંજન વગેરે ગરમ થઈને પણ આગ વગેરે લાગી શકે છે હા એ પણ ખૂબ દુર્ઘટના થાય છે ગંભીર એના માટે છેડ જરૂરી અને હવે પેલા તો તો પેલા તો ઝાડા વગેરે રેતા હતાા એના માટે ઝાડ ની છાવમાં લગાડી દેતા પણ હવે તો ઝાડ વગેરે પણ તોડી દે મોટા મોટા ઘર બિલ્ડિંગ હોસ્પિટલ વગેરે બનાવી લે હોય એના માટે નથી રેતી એના કરતા શેડ જરૂરી જ છે.
હા અને કોને પ્રોબ્લેમ લેક્ટ્રિક વાહન પણ પ્રોબ્લેમ હતી જ હા
હા એના માટે તમે પણ શેડ વગેરે બનાડો છો અને આજ મને તારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું.
હા એટલા કર તો તમને કોલ કરે તો
હા
આભાર તમારો
હા ઠીકે ચાલજો આવજો ફરી ફરી મળશુ
નાવ